હા એયાર
બરોબર બોલો ભાઈ કેમ છો
હા હું તો જો ખબર ન ત એકદમમ કે બઉ ઠંડી ઠંડી લાગી ગઈ એવું લાગે છે
બરાબર
હા મેં કધું હું કેવાય ચોમાસું આવે એટલે ફરવા ફરવા જવું પડશે ને ક્યાંક
હા જય પ્રભ
કઈ બાજુ
ગીરનાર
અરે આ અહિયાં ગયો ને બહુ ટાઈમ થઇ ગયો અં ગિરનાર જવાની બહ ઈચ્છા થાય છે.
ચોમાસામાં મસ્ત ત ર વાતાવરણમાં ગિરના જવાની મજા જ આવે
અરે હા અને ઉપરથી ગિરનાર ઉપર જે ઓલા હિડન સ્પોટ હે ને અ્યાં જઈ આવયો હતો તો અ્યાં કઈ જો એક તો વેલનાથ બાપુની ગુફા હૈ પછી ઉપર કમલકુંડ હૈ પછી અંબાજી હે એના ઉપર હને ગુરુદત્તા તય નો ઓલો મંદિર હૈ એની બાજુ દાતાર પર્વત પછી એના ઉપર જટ્ટાશંકર હે હનુમાન ધારા હૈ શેેશાવન હૈ બધું જોરદાર હૈ
અશોકમાં શિલાલેેખે ગયો હતો
ઈ તો ઓલા ઓલા માં આવ્યો આપડે જુનાગઢ નો ઓલોક ઉપર કોટ નો કિલ્લો નિમાય અશોક નો શિલા ર કડી કડીની વાવને ઘણી બધી જગ્યા ની અંદર
હમ હવે
હારું ફરવા લાયક છે આમ મજા આવે
હ આવે ફૂલ મજા
પછી આવે સોમનાથ નું મંદિર આપણું
સોમનાથ ને હા જુનાગઢ થી કરે જુનાગઢ થી ખાલી કલાકનો રસ્તો સોમનાથ હતા આગળ
હ એના પછી ક્યાં રેવાય બીજે
ગીર જો ભય સાસણ ગીર
સાસણગીરને એનો જોવું પડે ટાઈમિંગ નહી રાખી નહી કારણ કે વરસાદમાં એ કક ઓપન જીપમાં ફરવા નહી લઈ જતા હોય ખાલી શિયાળામાં જ ખોલે
ફરવા લાયક ઘણું ઘણું
હ હા તો હવે કઈ બાજુ જાહું
દ્વારકા
દ્વારકા ને દ્વારકામાં એક ઈ દ્વારકા હૈ અવે બેટ દ્વારકા હૈ પછી એક શિવરાજપુર બીચ હ અને ઈ હાાઈ ગાંઠ અને ઓલા હેને ઓલા શું કેવાય ગરમ ઝરણા આવીને શું કેવાય
ગરમ પાણી જરા
હા એને કઈ કેવાય રઈ ગયું બે
ત્યાંથી આગળ જાય તો જામનગર રિફાઈનરી જોવું આપડે
ના અહીં નો જોયેલા જામનગર માં મચ્છરા જોયા. કેટલા મોટા હ આમ કઇડે એટલે સીધો ડેન્ગ્યુ.
ત્યાંથી આગળ વ્યા જું કચ્છમાં વ્યા જાવું.
હા કચ્છમાં ઘણું હ અહં તો રણકાડ ન ઉત્તરાયણ ને એઈ ટાઈમે જાવ ને તો તને ઓલોય મળી રે શું કેવાય આપડે આ હું કાઈટ ફેસ્ટિવલ ને અ બધું એ ઉપર થી અહીંયા હઉ થી હારુ ઐલા માંડવી બી છે.
માંડવી બીચ જે જેસલ તોરલ ની સમાધિ બી છે.
હા, એટલા ઘણા બધા ઓલા હું. ઈતિહાસિક સ્થળ અહિયાં ઘણા
વિજય વિલાસ પેલેસ છે, જ્યાં શૂટિંગ થયું. તો આપડે અમિતાભ બચ્ચન ની કઈક ફિલ્મ ગણ ગણાય ને?
હમ, આ એ મે કઈ લઈવાની ત્રીસ થી વધારે આખી પ્લેસ આખા ઓલામાં અહીં કચ્છમાં.
હા ભાઈ, બોલો તે રોડ તો એવન છે થોડા વેરા વાળું.
ઈ મને નથી ખબર. એ હું.
રોડ ટુ હેવન આજ એક પટ્ટી, સિંગલ પટ્ટી રોડ ને આજુબાજુ આમ તારે સ્વર્ગ જેવું હોય એવું.
કેવું મતલબ.
હા, આજુબાજુ તને આમ શું કેવાય? રેતી, જલી, કચ્છ ના રણ ટાઈપ ના હોય એ રીતના. ખાલી સિંગલ પટ્ટી છેક લગી રોડ છે.
હા, બરોબર.
રોડ ટુ હેવન એનું નામ છે.
કેટલો કિલોમીટર હશે, લાંબો હોય તો?
નથી ગયો છે હોય ચાર પાંચ કિલોમીટર જેવું તો છે એટલું.
એવું એમને
હા.
હા, હા.
ઓલી આપડે જૂની સંસ્કૃતિ ના ઓલા આવશે તો ધોળાવીરાના.
એ કચ્છમાં આવ્યું.
હા.
અચ્છા, અહિયાં હું હે ધોળાવિરામ એટલે
ધોળાવીરા ઓલા આવશે તો આપડે મોહન જો દડોની સમયના નથી.
ઓલા હડપ્પા ના ઈ
હા, હડપ્પા સંસ્કૃતિ મોહનજદોડની સંસ્કૃતિ. ત્યાં અવશેષો રેહ.
એવું હોય એમ ને
જૂનાગઢમાં.
યાં એટલે હું એન્ટ્રી ફ્રી હૈ કે? પછી એનો ચાર્જ બાજ કંઈ થા હૈ?
કિલ્લામાં જાવ તો કક ચાર્જ લે છે, અમુક કિલ્લામાં અને બધુ જ ફી હોય. બાકી આમ નોર્મલી અમુકમાં જાવ કે એમાં અમુક ફ્રીમાં છે.
અહીંયા હું એમનેમ જનું કે હું કે એકાદો ટુરિસ્ટ ગાઈડ જેવો કોઈક માણસ રાખવો પડે શું?
હા, તો રાખવું કોઈપણ ચાલે ને તો તમે એક વાર જાવ તો એમ તમે બીજી વાર જાવ એમ. પેલી વાર જતા હોય તો રાખવો પડે.
અચ્છા, એવું હોય એમ ને.
જોકે ગાઈડ વગરે ચાલે, પણ તમારે ગાઈડ હોય તો વધારે તમને ઇન્ટરેસ્ટિંગ સરી મજા આવે જાણવાની.
હમ આ ગાઈડ હોય એટલે બધું કેતો રે કે અહીયા આ ટાઈમે આ થયું હતું નહી પ્રોપર અને એને પ એ પા જોયેલું હોય નકર પછી એકલા જતા હોય તો મેં પ્લેન ફરવું પડે ક્યાં જઉં ક્યાં નહી.
હા.
હમ્મ-હમ્મ.
ત્યાંથી આવશું તો કચ્છ થી રિટર્ન ક્યા જ આવું પછ હવે હું લીધું.
કચ્છથી રિટર્ન ત્યાંથી બે પડે એક તો મોરબીન રાજકોટ.
રાજકોટ, મોરબી માં તો ટાઈલ્સ માં કારખાનો છે.
હા એ એ કોલી ન મોરબીનોો ટાવર એ અને ઓલો હતો ચુલતો પુલ છે પડ્યો હતો વચમાં.
હા!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
એ રાજકોટમાં ઉદ્યોગ છે.
રાજકોટમાં અં અહં કઈ નથી. અ્યાં અહં જોવા જેવું ખાલી એક જ વસ્તુ રોત બંગલો.
હા એ નંબર હો.
હા બધા અહંયા ખબર ન અફવા બને છે. કચુંડ આઉવુંયાતપૂત થાય. મને કઈ ખબર નથી પણ. કે વધ બંગલો આવ એ ખબર હ સુરતમાં એક ઓલી બિલ્ડિંગ છે અપાર્ટમેન્ટ.
હા હા ઈ છે ઈ વોન્ટેડ બિલ્ડીિંગ છે એમાં
આા હન્ટએડ બિલ્ડિંગ ન સેમ ભૂત બંગલો એવો જ છે. કે યાં એ કે પરાણે હે ને એઈ જે રેતો હતો ને એનો ઓવલો થઈ ગયો મર્ડર તાર ન કે રાતે બાજુ ઈ કેવું અવધ બંગલાની અવધ બંગલા ની ઉપર થી હાઈવે નીકળે છે અને રાતે હાઈવે બંધ કર દે.
કેવું?
હા એ કે અહયા બહુ એ રાતે ખતરનાક પેરા નર્મલ એક્ટિવિટી થાય
આવું જોડશે એક દિવસ જોવા.
હા અને એ બંગલામાં તમનેને ગાઈડ વગર છે ને અંદર ન જવા. કે અંદર જવું હોય તો ગાઈડ હરે જાવ કે આખા ગ્રુપ હરે જવું એકલા ન જાવ. .
એ્યાથી આગળ વધે શું આવે?
જો રાજકોટમાં અહિયાં પછી પૂર થઈ જાય. પછી તું આમ પાછોય ને તો સુરેન્દ્રનગર અયાં તો કઈ નથી થવા જે બધું.
નાલ સરોવર છે ને ત્યા નોલા બોર્ડર વચ્ચે સુરેન્દ્રનગર
આ ઈ પણ ઈ અતાર કામ ઈ હને શિયાળામાં કામનું હોય. ઈ હાર યાં નર્સ યા હું. એશિયન અરે એશય સાઈડ થી આવે એટલે ઉપરના શું ક રશિયા ક આઉટ ઓફ કન્ટ્રી ના બહુ આવે બર્ડસ અહિયાં.
યુરોપિયન બર્ આવે.
હા બહાર ના દેશ ના બહુ આવે
એ જોશો રને ફરવાળ
બીજું નળસરોવર થી આગળ અહં પછ અમદાવાદઈ જ અહિયાં તો
કાંકરિયા
કાંકરિયા છે પછી અત્યારે નવો હોટલ બ્રિજ બન્યો એ છે આખું રિવર
સાયન્સ સેન્ટર સાયન્સ સિટી છે
સાયન્સ સિટી હ વૈષ્ણો દેવી મંદિર હે
પછી ઓલો અમદાવાદમાં એક પેલું ઈસરો ઈસરો ન બહ મોટું છે
ઈ આપણેે ઓલે ઈ અરે શેઠ સેટેલાઈટ રોડ ઉપર હ ઈ કઈ નથી અ જોઈને આવ
એટલે ડેવલોપ થાય છે અત્યારે સારું કામકાજ છે જેનું
હા ઈ તો હોય
પછી ફેમ સિટી છે આપડી ગુજરાતી
હમ ઈ તો ગાંધીનગરમાં સિફ્ટ થઈ ગઈ
હા
ગાંધીનગરમાં હે કારણકે ઈ આખું જોરદાર ઉપરથી અ એકત્રીસ એકત્રીસ હેક્ટર જોરદાર પછી એવું કેવાય યાં અત્યારે નવું બન્યું ગિફ્ટ સિટી હે ગરિમા પાર્ક હે ઇન્ફો સિટી હ તેને ચ મોસ્ત ફરવા રેવા
ઉપર થી યાં અક્ષરધામ નું મંદિર ર હે જવું હોય તો પછીં્યાં ઓલું આવયો સૌથી આખું ઈન્ડિયા નું મોટું શું કેવાય ડાયનાસોર વાળું પાર્ક ઈન્ડોરા પાર્ક
છે
હા ઈ અલા એક નંબર હે ઈ આખો ઝુ બહ મોટ એમાં પેલા કેવું સ્ટાર્ટિંગ એટલે્યાં ને બધા ડાયનાસોર બાયનોસોર રાખેલા હોયને જોવા મળ આખા ઓપન વર્લ્ડ માંંથી આગળ જાય એટલે પછ આખું ચાલુ થાય આી આખો દી હોયો છે અને તું આમ ફટાફટ હાલતોતારે પોતે બાકી ઈ ન પોતે
બહ મોટું હોય છે
કઈ નને હવે વેકેશનમાં જાશું એ બાજુ જોવું હાલ ને
હા સારું ચલ
હા હા હલો
હેલો ડિસ્કનેક્ટ કેમ નથી થતો ડિસ્કનેક્ટ કરો તો.